હલો.
હલો.
હલો જય શ્રી કૃષ્ણ બેહેન.
કેમ છો.
હું પણ મજામાં છું તમે કેમ છો. ્
હું પણ મજામાં છું. આજે આપણે યાત્રા અને પ્રવાસ વિશે વાત કરીએ.
હા જરૂર. યાત્રા એને પ્રયાસ જીવન જીવનો એક સુંદર અનુભવ છે. તેથી નવાં સ્થળ જોવા મળે. અને નવી માહિતી પણ મળે છે.
બિલકુલ જ્યારે આપણે રોજિંદા જીવનથી થોડો સમય કાઢીને ક્યાંક ફરવા જઈએ ત્યારે મન તાજુ થઈ જાય છે.
એકદમ સાચી વાત કહી તમે. મને તો પહાડ નથી અને પ્રાકૃતિક સ્થળ જોવા ખૂબ ગમે છે. પ્રકૃતિની નજદીક જઈએ ત્યારે મને શાંતિ મળે છે.
બિલકુલ મને પણ મને ઐતિહાસિક સ્થળો જોવા બહુ ગમે છે. ત્યાંથી આપણા દેશનું અ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણી જાણકારી મળી મળે છે. અને શીખવા પણ મળે છે.
એકદમ સાચું કું તમે બેન યાત્રાથી માત્ર મનોરંજન નતું. પણ જ્ઞાન પણ વૃદ્ધિ થાય છે આપણે અલગ અલગ લોકોને જીવનશૈલી અને રીતિ રિવાજો વિશેષ જાણવારી મળે છે.
હા બિલકુલ અને પ્રવાસ દરમિયાન પરિવાર સાથે સમય પસાર કરવાનો. અવસર પણ મળે છે. એનાથી આપણા સંબંધો મજબૂત બને છે.
એકદમ સાચું કે તમે બેન યાત્રા કરતા સમય. આપણું સ્વચ્છતા નું ધ્યાન રાખ રાખવું જોઈએ અને પર્યાવરણ ને નુકસાન ના પહોંચે તે જોવું જોઈએ.
એકદમ સાચું. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો અને કચરો યોગ્ય સ્થળે નાખવો જોઈએ
બિલકુલ મારા જીવનનો એક યાદગાર પ્રયાસ માઉન્ટ આબુ નો હતું ત્યાંનું વાતાવરણ હરિયા હરિયાળી અને શાંતિ હજુ પણ યાદ છે
બિલકુલ અને અમે ફરવા ગયા હતા દ્વારકા અને સોમનાથ ત્યાં જવાનો જે અવસર મળ્યો હતો અને ધાર્મિક સ્થળની જે મુલાકાત અને આધ્યાત્મિક શાંતિ મળી હતી એ એકદમ અનોખી હતી
એકદમ સાચું ક કહ્યું પ્રવાસથી આત્મવિશ્વાસ પણ વધે છે નવા લોકો સાથે મળ્યું અને નવી પરિસ્થિતિઓને સામના કરવા શીખવા મળે છે મને
બિલકુલ અને નવીન જગ્યાએ આપણે ફરવા જઈએ તો આપણે જોઈને કેટલી બધી ત્યાંની સંસ્કૃતિઓ યાદો ખાન પણ રહેવા ત્યાં રહેવાનો તરીકો કપડા ત્યાં પ ત્યાંની જે પોશાક પહેરવાની જે અ કપડા ની જે આદત છે એ બધી વિશે આપણે બહુ બાબત બધી બાબતો આપણને બહ અ વિસ્તારથી જાણકારી એકત્રિત કરી શકીએ છ છેીએ એટલે ત્યારે આપણે આપણને સમય મળે ત્યારે આપણે જરૂર થી નવીન જગ્યાએ પ્રવાસે જરૂરથી જોવું જોઈએ અને હા બાળકો માટે પણ યાત્રા એક જીવંત શિક્ષણ હોય છે એનાથી એ બહુ બધું શીખે છે અને જે પુસ્તકો માં જે વાંચે છે એને પ્રત્યક્ષ જુએ છે એનાથી એમનું જ્ઞાનનો વધારો થાય છે
એકદમ સાચું કું માનવ જીવનયાત્રા અને પ્રવાસ ન વિશેષ મહત્વ છે યાત્રા એક પદ એક સ્થાનય વીઝા સ્થાન સુધી જવાનું નામ નથી પરંતુ નવા અનુરોધ નવી જાણકારી અને નવી સંસ્કૃતિઓ સાથે પરિચિત થવાનો અક્ષર પણ છે. પર્યાસ વ્યક્તિના જીવન તાસકી ઉત્સાહ અને આનંદ આવે છે.
બિલકુલ સાચું કો છો. રોજિંદા જીવનમાં આપણે કામકાજ અભ્યાસ અને જવાબદારીઓ માંથી વ્યસ્ત રહીએ છીએ આવા આવા સમયે થોડો અ સમય કાઢીને ક્યાંક પ્રવાસ પર જઈએ તો મન અને શરીર બંનેને આરામ મળે છે. યાત્રા આપણી માનસિક થકાન દૂર કરી ને આપણને નવી ઉર્જા
એકદમ સાચું ક્યું પ્રવાસ દ્વારા આપણે અલગ અલગ શહેરો ગામડાઓ પર્વતો સમુદ્ર કિનારો અને ઐતિહાસિક સ્થળ જોવા મળે છે. આથી દેશની સંસ્કૃતિ પરંપરા અને ઇતિહાસ વિશેષ ઘણું શીખવા મળે છે. પુસ્તકમાં વાંચેલી વસ્તુઓને જ્યાદા આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ ને તો ત્યારે એ જ્ઞાન વધારે પ્રભાવ પ્રભાવિશાળી બને છે.
બિલકુલ ચોક્કસ વાત કરી તમે યાત્રા આપણા આપણને નવા લોકો સાથે મળવાનો અવસર આપે છે. તેમની ભાષા શૈલી રહેણી કેણી ખાન પાાન અને જીવનશૈલી વિશે જાણવા માહિત એ પ્રાપ્ત કરવા માટે એક બહુ વિશેષ માર્ગ છે. અખી આપણી. વિચાર શ્રેણી વ્યાપક બને છે અને સહનશીલતા પણ વધે છે.
બિલકુલ ધાર્મિક યાત્રાઓનું પણ જીવનમાં ઘણું મહત્ત્વ છે. દ્વારકા સોમનાથ અંબાજી ડો ડાકોર જેવા તીર્થસ્તાનું યાત્રાથી શ્રદ્ધા મજબૂત બને છે અને મને ધાર્મિક શાંતિ મને છે.
બિલકુલ સાચું કહો છો તમે અ પ્રવાસ દરમિયાન આપણે સ્વચ્છતા અને પર્યાવરણનું પણ વિશેષ મહત્ત્વ ખ્યાલ રાખવું જોઈએ. પર્યટન સ્થળો પર કચરો નહીં ફેંકવો જોઈએ. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને પ્રાકૃતિક સૌંદર્ય જાળવવું રાખવું. એ પણ આપડી ફરજ છે.
એકદમ સાચું કીતમવી. આ આજના સમયમાં દેશ વિદેશી યાત્રા વધુ સરળ બની ગઈ છે. અને ટ્રેન બસ વિમાન અને અન્ય સાધનો દ્વારા આપણે સરળતાથી વિ વિવિધ સ્થળોથી પહોંચી શકે છે પરંતુ યાત્રા કરતા સમય સુરક્ષા અનુશાસન અને જવાબદારી નું પાલન કરવું જરૂરી છે.
બિલકુલ. આપણે જોઈએ તો કહી શકીએ છીએ કે યાત્રા અને પ્રવાસ આપણા જીવનમાં નવીન અનુભવો નવીન જ્ઞાન અને આનંદ એ આપે છે આત્મવિશ્વાસ આપે છે. એટલા માટે આપણે જરૂર થી આપણા જીવનની દિનચર્યા માંથી સમય કાઢીને આપણે યાત્રા કરવી જોઈએ યાત્રા એ જીવનની એક એવી શાળા છે. જ્યાં પુસ્તક વગર પણ ઘણું બધું શીખવા મળે છે. જય્યારે આપણે પ્રવાસ કરીએ છીએ ત્યારે સમય નું મહત્વ આયોજન કરવાની કળા અને સમસ્યાનો સામનો કરવાની ક્ષમતા વિકસિત થાય છે.
એકદમ સાચું કયું પ્રવાસ દરમિયાન ક્યારેક અર્થ થ અ અન્થાર્યો સર્જ સજોગ આવે જો ટ્રેન મોડી પડે મોસમ બદલાય અથવા માર્ગમાં કઠિનાઈ આવે તો વ્યક્તિ ધીરજ રાખતા શીખે છે આ અનુભવો જ જીવનમાં અન્ય ક્ષેત્રો પણ ઉપયોગી સાબિત થાય છે.
બિલકુલ યાત્રા દેશની એકતા અને વિવિધતાનો અનુભવ કરાવે છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ બંગાલ અથવા દક્ષિણ ભારત પ્રત્યેક પ્રદેશની ભાષા દેશભૂષા ભોજન અને પરંપરા અલગ હોવા છતાં. બધી ભારતીયો એક સૂત્રમાં બંધાયેલા છે. આ ભાવના રાષ્ટ્રપેમ ની મજબૂત બનાવે છે.
બિલકુલ સાચું કયું તમે બેન. પ્રવાસથી સ્થાનીય વેપાર અને પર્યટન ઉદ્યોગે પણ પ્રોત્સાહન મળે છે હોટલ રેસ્ટોરન્ટ હસ્તકલા પરિવહન અને નાનો વ્યવસાય હો ને તો રોજગાર મળે છે. આ રીતે યાત્રા અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક છે.
બિલકુલ અને વિદ્યાર્થીઓ માટે યાત્રા વિશેષ મહત્વ રાખે છે. શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિજ્ઞાન સંગ્રહાલય ઐતિહાસિક સ્મારકો ઉદ્યોગો અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લેવાથી વ્યવહારિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જે અ પુસ્તકમાં ન મળે એ પ્રત્યક્ષ અનુભવ દ્વારા વધારે સ્પષ્ટ થઈ જાય છે.
એકદમ સાચું કેવ તમે બેન આજ કલ આજ કલ ઇકો ટિરિસમા નું મહત્ત્વ પણ વધી રીહ્યું છે. આપણે જંગલો પર્વતો નદીઓ અને વન્યજીવોનો રક્ષણ, સંરક્ષણ તા કરતા પ્રવાસનો આનંદ લેવી જોઈએ. પ્રકતિ આપની અમૂલ્ય સંપતિ છે અને તન એને તેની જવાર બી રાકી આપણી સામૂહિક જવાબદારી છે.
બિલકુલ, પરિવાર સાથે પ્રવાસ જો જીવનભરની યાદો આપી જાય છે, માતા- પિતા, ભાઈ- બેહેન અને મિત્રો સાથે વિતાવેલ ક્ષણ એ આપણા સંબધોને વધારે મજબૂત બનાવે છે. એટલે પ્રવાસની નાની નાની ઘટનાઓ વર્ષો સુધી આપણને યાદ રહે છે.
એકદમ સાચું કીયુ તમે આજકાલ ટેકનોલોજી યાત્રા વધારે સરલ બની ગઈ છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ, ડિજિટલ નક્ષાનુ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મુસાફરવાની સહેજ કહી છે, પરંતુ ટેકનોલોજી સાથે સંરક્ષિત સુરક્ષાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
બિલકુલ, અંતમાં હું એટલું કઉ કેહેવા માંગુ છું કે જે વધારે સમજદાર અને આત આત્મવિશ્વાસી અને અનુભવ બને છે, એટલે જ આપણે યાત્રા જરૂરથી કરવી જોઈએ. તો આવા અનુભવો જરૂરથી કી મેળવવા જોઈએ, જીવનને સુંદર બનાવે છે, અને યાદગાર બનાવે છે, ફરી મલીશું, જય શ્રી કૃષ્ણ!
જય શ્રી કૃષ્ણ!